તો
હમ હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ તબિયત પાણી હલો.
હા અવાજ આવે છે મને બરાબર અવાજ આવે છે.
હલો. હા જય શ્રી કૃષ્ણ આવે. છે ને હા બસ તો વાંધો નહી.
હા હા હા. હ ક્યારેક ક્યારેક શું છે વરસાદ ના હિસાબે થોડુંક એવું થાય છે.
અચ્છા.
પણ વાંધો નથી આવતો હવા તો ક્લયર.
હમ હમ તો વાંધો નહી આજે આપડે નાના બાળકો કો ના ઘરગથ્થુ ઈલાજની વાત કરશું.
હા, હા બઉ સરસ ટોપિક લઈ આઈવા છો, આજે તો તમે.
કે આજે ભઈ નાના બાળકોને છે નાનું હોય એટલે એને આપડે ઘરગ્થ્થું શરદી થાય, તેના વિશે આજે થોડીક વાત કરીએ બરાબરને? હા, હા, હા. તો તો નાના બોર્ન બેબી હોય કે કોઈ બી નાનું બાળક પા-પાંચ વર્ષનું હોય કે ત્રણ વર્ષનું હોય એને કફ શરદી થયા હોય તો આપડે એને છે ને, વિકસ લગાડીએ હવે તો પેલા નાના-નાના બેબી વિક કસાવે છે. પેલા તો આપડા વડીલોતય નાના નાના એને વિકસ લગાડી દે, તળીએ બધે હાથ-પગના ગળે, પછી એને નાગરવેલના પાનનો શેક ભી કરતા. અને એને બધે દૂધનું થોડુંક કેસરમાં નાખી અને એને હાથેને, પગેને જરીક જરીક કેસરનું એને માલિશ કરી દેતા. અને એને શું કે, ઘી ના ધીમાં તાપ ઉપર નાગરવેલના પાન નો અને ડુંગળીનો ખરડ કરતા કે, ભઈ એને કફ-શરદી પાકી જાય. અત્યારે કઈ દ નાના અ હતા પેલાના જમાનામાં કઈ બઉ જાજા કઈ દવાખાના હતા નઈ એટલે વડીલો આ રીતે નાના બાળકોને પેલું કરતા શું કેવું છે, તમારું હલો
હા, આવે છે થોડું, થોડું, હા, હા આવે છે, આવે છે
અચ્છા, હા, ઝીણો અવાજ આવેશે તારો હા, ક્યારેક છે ને એમ તેમ મોસ્ટલી એવું થાય છે અવાજ ઘીરો આવે છે, પણ વાંધો નથી આવતો સંભળાય છે બરાબર તો તમે જે રીતે વાત કરી એમ કે નાના છોકરા હોય એને તો શું છે પેલી બધી સીઝન આવતી હોય, એટલે એને કાંઈક ને કાંઈક નાની મોટી બિમ રી તો થવાની જ છે કેમકે એને દુનિયાના વાતાવરણમાં સેટ થવા માટે થોડો ટાઈમ તો લાગે જ છે. એટલે થોડું એને નાનો મોટ મોટું કાંઈ ને કાંઈ થાય, પણ અત્યારે જો આપણી સાથે કોઈ વડીલ હોય તો ઈ એક સરસ ઘરગથ્થુ ઉપચાર આપણને અહ તમે કીધું એમ કરી આપે છે. તો છોકરાઓને આપડે બહુ વાંધો નથી. આવતો. તો નાનું છોકરું હોય એને શરદી થઈ ગઈ હોય તો હવે એને તો કઈ કોઈ દવા દેવાતી નથી. તો એને તો શું છે કે તમે જેમ કીધું એમ કે હળવા હાથે થોડુંક વિક્સ થોડુંક જ લગાડવાનું. જે જેથી કરીને કેમ કે એની ચામડી એકદમ સૂકો મળ હોય છે, એટ લે એને જાજુ વિકસ તો લગાડાય નહી. તો બેબી વીકસ આવે છે એ થોડુંક એને લગાડવાનું નહી તો પછી એને અહ દીવો કરી અને એની ઉપર એક ચારણી મૂકી અને એના છાતી ઉ પર એક નાગરવેલ નું પાન મૂકી અને શેક કરવાનો તો ઈ પણ સરસ એક શેક થાય છે નાગરવેલ ના પાન નું. જેનાથી નાના બાળકને જો શરદી, કફ કેવું થયું હોય તો એમાં થોડી એને રાહત મળે છે અને બીજું કે બાળક નું જયારે જન્મ થાય છે ત્યારથી બધાને વેક્સનેશન દેવાનું શરૂ કરી દે છે. જેમ કે અહ કમળાનું વેક્સિન હોય છે કે પછી ઓરઈછબડા ન હોય છે એવા ઘણા બધા વેક્સન છે કે નાના બાળકને દર દોઢ બે મહિને વેક્ન એને આપવાનું હોય છે. છ મહિના સુધી તો રેગ્યુલર એને વેક્સિન આપવાના હોય છે, પછી થોડોક વેક્સનમાં ગેપ આવી જાય છે. આ બધા વેક્સન દેવાનો મતલબ એ છે કે તમારું બાળક છે. એને બહારની જે રોગ પ્રતિકારક શક્તિ છે કોઈ રોગ એને આવે તો એનાથી એને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને એ એને અહ એના સામ નો કરી શકે છે. બરાબર ને?
હા, બરાબર બહુ સરસ વાત છે કે આ રીતે એને આપડે એને અહ દર વાળું કે કેવું હોય તો એને ટીપ ઘણા ના લોકો તિંગને એવું બધું શેકીને આપે છે નાના બાળકોને લવીન શેકીને લગાડે છે. પછી એવું છે કે તમે કેમ એને પેલા તો ઓરી, અછબડાના ઇન્જેક્શન એને આપી દેતા વેક્સિનો બધી, હવે એને ધીરે ધીરે આવે છે, અને જયારે નાનું બાળક હોય બોર્ન બેબી હોય કે કોઈ ભી હોય ત્રણ વર્ષનું તો એને પેટમાં દુખતું હોય તો એને છે ને પેલા હિંગ અ પાણીમાં સેજ ગરમ પાણીમાં હિંગ લગાડી અને એના પેટ ઉપર ફરતે લગાડતા કે એને જો ગેસ બેેસ થયો હોય એના મમ્મી એ કઈ ખાધું હોયને ગેસ થયું હોય. તો બી એને અ છુટ અ ગેસ એને અ ઓલું પેટમાં ચૂક આવતી હોય તી એને બંધ થઈ જાતી. અને પછી એને અ ત્યારે ગ્રાય પ્રોટીન આવતી પેલા. સુવાનું પાણી. ઈ સુવાના પાણીનું એને થોડુંક આપતા એટલે બાળકોની પાચન ક્રિયા સર સ રીતે જતી આવતી. અમે બાળકોને બધાને એ ગબોટર જ પાતા. હવે બધાય ડોક્ટરો બન્યા, એટલે એને આ ટીપા આપો ને, આ ટીપા આપો ને, એવુ આવતું, પણ પેલા એવું કઈ બઉ હતું?
હમ, હમ, હમ, હમ, હન, હા, હા બરાબર છે. બરાબર છે. અમે પણ નાના છોકરાઓ તા અમારે ત્યાર મે ગ્લાયક રાયક વોટર છે, ઈ જ એ લોકોને આપતા. અને મારા મોમ ને હતા નઈ તો સુવાદાણાનું પાણી પણ બનાવીને દેતા. તો ક્યારેક એકાદ ચમચી એ નાનકડી એવુ એને થોડું પાય દેતા, અને ખાસ તો મમ્મીને સુવાદાણાનું પાણી પીવાનું હોય. કે જેથી કરીને, કરાઓ જયારે પેટ ભરતા હોય તો એને ત્યારે કોઈ જાતની પેટમાં તકલીફ થાય નઈ. અને એની મમ્મી કાઈ નવું ખાય તો એ છોકરા અને એનો કઈ અ પેટમાં દુખાવો ન થાય અને એનો નવો કોઠો બને તો એના માટે પણ અમે એવું બધું કરતા. તો સુવા છે. સુવાન દાણા છે. એ એક સારું છે. તમને પેટની અંદર કોઈ આવી રીતે ગેસ કે એવી કોઈ તકલીફ વાયુની કે એવી કોઈ તકલીફ થવા દેતા નથી. મુખવાસમાં પણ એના મા છે ઈ સ્મુ સુવાન દાણાનો મુખવાસ ખાય છે જમ્યા પછી. કે જેથી કરીન એનો રસ પે પેટમાં જાય. તો તમારે કાઈ વાયુ પ્રકૃતિ વાળું ખાધું હોય તો એમાં તમને રાહત મળી જાય છે. કે જેથી કરીન તમારું બાળક હેરાન ન થાય અને તમે જે રીતે વાત કરી એમ કે બાળકને જો માનો કે આવું કઈ તકલીફ થઈ હોય, તો એન ના પેટ ઉપર આપડે હિંગ લગાડી દીએ, તો બાળકનું પેટની ચામડી તો એકદમ કોમળ હોય છે, તો એને હિંગની તરત અસર થાય છે. તો ઈ એના એના માટેનો ગેસ છૂટો પડી જાય છે.
હા, છે. એ એને અ થોડીક રાહત ભી થઈ જાય કારણ કે નાના બાળકનું પાચન ક્રિયા થોડીક ઓછી હોય અને ઝડપથી આ એનું ગે હિંગ એનું કામ કરે છે પણ હવે ના ડોક્ટરો તો છે ને બાળ કો ને બધા ડ્રોપ્સ આપવા માંડ્યા છે કે આ ડ્રોપ સેને સવારે આપી દેવાના એટલે માં કે બાળક ની માં હોય એ કોઈ બી ખાય તો ડ્રોપ્સ આપી દે એટલે બાળક ઉપર આવી અસર બહુ પડતી નથી. અમારા તો છે ને બધા વડીલો હતા એ પેલા ઘરગથ્થુ જ આ રીતે કર ડોક્ટરો પાસે ઓછા જ હતા કે બને ત્યાં સુધી ઘરગથ્થું કરો પણ કે બાળકને તો શું આખો દિવસ દૂધ ઉપર જ હોય છે એટલે એને કઈ બહુ એવી અસર થતી પણ માં માં જે એનું પોષણ કરે છે એમાં બાળકને થોડીક અસર આવે છે એની બધી, બરાબર ને?
હા, બરાબર છે બરાબર છે.
એટલે અમારે તો પેલા ઘર જ થું કરીએ એ
હલો!
હા હા બોલો બોલો હા હા ના ના મેં તું એટલે અને ઘરવ્થું બાળકનો ઉતાર કરીએ છીએ. એમ. કે હવે તો બધા ડોક્ટરો થઈ ગયા છે એટલે ઈ રીતે બધી વેક્સિનેને બધું ત્યાં ત્યાં જ મળી રહી. પેલા તો હવે તો ઘરે દેવાય આવે છે પેલા તો એકલી સરકારી જ અ દવાખાના અને હોસ્પિટલો હતા. તો એને જવું પડતું હતું હવે તો બધી ઘણી બધી બાળ બે બાળ કો માટે એવી થઈ ગઈ છે કે એ ઘરે આવીને તમને બધું આપી જાય છે. હવે પોલિયોના ટીપા બી ઘરે આપવા આવે છે. પેલા એની માટે અમારે લાઈન માં ઊભું રહેવું પડતું તું.
હમ્મ, હમ્મ, હમ્મ. હાલો સર કાર એટલે બહ જાગૃત થઈ ગઈ છે કે દરેક બાળકોને પોલિયો ના ટીપા તો પા અવાજ પડે અને અમુક જગ્યાએ પછી ગામડાઓમાં શું છે કે ઘણા પેર મેન્સ પોલયો ના ટીપા છોકરાને દેવા જતા નથી લોકો એવું કે છે કે ના ના છોકરાઓને કઈ ન થાય પણ પછી ક્યારે છોકરાને પોલિયોની અસર થઈ જાય છે એ ખબર નથી પડતી એટલે ગવર્મેન્ટ વાળા એ ઘરે ઘરે જઈ અને નાના છોકરા હોય પાંચ વરષથી નાના છોકરા હોય એ બધાને બે બૂદ ટીપા તો દેવાના છે દો બૂદ જિંદગી કે એના માટે એવું કરીને બ સરસ એ લોકો એડવર્ટાઈઝ પણ કરી છે કે જેથી આપો સમાજ જગૃત થાય અને છોકરાઓને રેગ્યુલર પોલયો ટીપા આપી દે કે જેથી કરીને પોતાનું બાળક છે એ સ્વસ્થ રહે અને કોઈ જાતની તકલીફ ન થાય.
હા બરાબર છે કારણ કે બાળકોને આ આપવું ખુબ જરૂરી છે. ઓરી અછબડામાં પેલા તો ઓરી અછબડાના વેક્સિન નહોતા એટલે ખુબ બધાને તકલીફ થતી કારણકે એ તો પેલાના વડી ડીલો તો એને લીમડા ફરતા તો નાખી દેતા તાય કે નહી ઓક્સિજન પૂરો પાડતા હતા એમ.
હમ હમ હમ હમ હા બરાબર છે. એટલે હમ
છે ને કે એની વેક્સન આવે અ અછબડાને ઓરી તો
હમ હમ હમ હમ હમ હ બરાબર છે. એટલે નાના બાળક એક તો ઓબલ હોય એને તો ખબર પડતી નથી કે મને સેનું પેટમાં દુખે છે. શું તકલીફ થાય છે એટલે માતા એ તેનું ધ્યાન રાખવું પડે છે.
તો બઉ સરસ વાત કરી તમારી સાથે વાત કરીને થોડું આ સારું લાગ્યું અને નાના છોકરાઓના વેક્સિનેશન વિશે અને થોડી લોકોની ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરી. તો બહ સરસ લાગ્યું સરસ જાણકારી મળી આવીજ રીતે આપડે કોઈ નવા ટોપિક ઉપર મળશું અને વાત કરશું બરાબર છે.
બરાબર છે ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ બાય.
જય શ્રી કૃષ્ણ આવજો.